હલો
હલો
હા મિત્ર મારો અવાજ આવી રહ્યો છે
હા આવી રહ્યો છે
હા તો તમે શું કરી રહ્યા છો
હું અત્યારે ફ્રીજ છું
હા તો ફ્રી હોય તો આપડે થોડું રમતોનું મહત્વ વિશે ચર્ચા કરીએ
હા મિત્ર આપણે ચર્ચા કરીએ
મા તો એ માત્ર સમય પસાર કરવાનું સાધન નથી પણ તે જીવન જીવવાની એક કળા છે જો કોઈને કોલ પર આ વિશે સ ઘણા લોકો એવું માને છે કે રમતો હોય એટલે માત્ર પરસેવ પાડવો અથવા મેદાનમાં દોડવું પણ એવું નથી સત્ય તો એ છે કે રમત એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘટનારી એક શાળા છે તેમ અભ્યાસ માટે જીવન જેમ જીવન માટે અભ્યાસ જરૂરી છે તેમ રમતો જીવનને જીવંત બનાવવા માટે જરૂરી છે રમતો એ ઘણી બધી રીતે ઉપયોગી છે જેમ કે રમતો રમવાથી આપડો શરીર નો વિકાસ થાય છે રમત રમવાથી માત્રરસ ના આયુ મજબૂત નથી થતા પણ શરીરની અંદરની બ્લડ સર્ક્યુલેશન જે હોય અને એનર્જી લેવલ ખુબ જ સુધરે છે શારીરિક વિકાસ પણ ખૂબ થાય છે રમત રમમાંથી એનર્જી ખૂબ જ વધે છે
જે બેસી રે હોય એવું જીવન જીવતા લોકો હોય તે માટે રમત દવા સમાન છે તેવી જ રીતે આપણી માનસિક મજબૂતી વધે છે દરેક રમતમાં જીત અથવા તો હાર બંને હોય છે રમત આપણને શીખવે છે કે હાર્યા પછી પણ પાછા કેવી રીતે ઊભા થવું વળી માનસિકતા રમત સિવાય બીજે ક્યાંય નથી શીખી શકાતી રમત રમવાથી ટીમવર્ક શીત જેવા ઘણી બધી સ્કીલો આપણે એમાં આવે છે આજે આપણે કોર્પોરેટ લાઈફ કે ઘરમાં જે ટીમમાં કામ કરીએ છીએ એની પાયાની મજ રમત માંથી આવે છે એકબીજા સાથે તાલમેલ બેસાડવો નેતૃત્વ કરવું શિસ્તમાં રહેવું આ બધું મેદાન પર જ શીખવાય છે આ આજની પેઢીમાં રમત એ ખુબ જ મહત્વનું વાત છે આજના સમયમાં આપણે મોબાઈલ ગેમ્સ માં એટલા બધા ડૂબી જ ગયા છે કે મેદાન ની રમત ભૂલી ગયા છીએ મોબાઈલ ગેમ માત્ર માનસિક થાક આપે છે જયારે મેદાનની રમત માનસિક શાંતિ આપે છે ફરે આપણે પ્રોફેશનલ ખેલાડી ન બની શકીએ પણ અઠવાડિયામાં ત્રણ ચાર કલાક તો કોઈ પણ રમત ને આપવા જોઈએ કસરતો કરવાથી શરીરને ખુબ જ ફાયદા થાય છે જેમ કે આપણી શારીરિક ક્ષમતા વધે છે સ્નાયુઓ સારા મજબૂત થાય છે અને એ કરતાં કરતા આપણો સ્ટેમિના પણ વધે છે તમે છેલ્લે ક્યારેય કોઈ રમત રમી હતી? તમને શું લાગે છે આપણા દિવસમાં થોડો સમય કાઢીને ભલે બેડમિન્ટન કે વોલીબોલ ક્રિકેટ જેવી હળવી રમત પણ રમવી જોઈએ ઉત્સ ઉત્સાહ વધે છે રમતોની વાત કરતી વખતે એક પ્રકારનો જોશ આવે છે અને ઉત્સાહ આવે છે જે સાય વાળી વ્યક્તિને પ્રેરણા આપે છે
જો આપડે કોઈ ક્રિકેટમ હોય તો તેનો ખુબ જ મતલબ શરીર માટે ઉપયોગી થાય છે રમત ગમતો એ શારીરિક ક્ષમતા વધારે છે અને ખુબ જ એનર્જી લાવે છે
હ
રમો તો એ જીવનમાં રમવી જોઈએ અત્યારે અત્યારના છોકરાઓ બધા ફોન પર ગયા છે અથવા તો આવી મેદાનમાં રમતો ભૂલી ગયા છે. તે તેમના માટે ખૂબ જ જોખમી છે. તે ગેમ્સ એ બધા એ મગજ ને અસર કરે છે તેમાં તે કોઈ શારીરિક કે માનસિક છે મતલબ શરીરને જોખમત આપે છે. તેથી મેદાનમાં જઈને રમતો રમવી જોઈએ રમતો એક નહી પરંતુ ઘણી બધી રમતો હોય છે. જેમ કે ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન આવી ઘણી બધી ગેમ રમવી જોઈએ. ડિજીિટલ ગેમ એજ છોડ છોડવી અને ફિઝિકલ રમો તો રમવી જોઈએ. આપણે આજે જે મોબાઈલ ગેમ્સ રમએ છીએ તે માત્ર એક સ્ક્રીન પરની કસરત છે. ત્યારે મેદાન પરની રમતોમાં સર્વાગી વિકાસ થાય છે આપણા શરીરનો પણ વિકાસ થાય છે. બોલ કે બોલ ક્યાં આવશે તે જોવું ચડક નિર્ણય નય લેવો આ બધું ક્રિકેટમાં એક આપ સ્ટેમિના વધે છે. ફફસા અને હૃદયની કાર્યક્ષમતા વધે છે. માણસો સાથે પ્રત્યેક રીતે સંપર્ક થાય છે જે માનસિક દૂર કરે છે. રમતની સૌથી મોટી ખાસિયત એ છે કે નિયમોને અંદર રહીને રમવાનું શીખવે છે. રમત રમત આપણી સમયની કિંમત સમજાય છે. જેમ કે સમયસર પહોંચવું, નિયમો પાળવા જે માણસ રમત રમતો હોય પોતાના વ્યવસાય કે નોકરીમાં પણ વધુ શિસ્તબંધ અને વ્યવસ્થિત હોય છે. જય્યારે આપણે કોઈ રમત રમએ છીએ ત્યારે આપણું મગજ માત્ર એ રમત પર જ કેન્દ્રિત હોય છે. એ સમયે આપણને વાપીસ કે ઘરની કોઈ ચિંતા યાદ નથી હોતી. આ પ્રકારનું મેડિટેશન છે. રમતો રમવાથી શરીરમાં ગમે ઘણા બધા હોર્મોન્સ રિલીઝ થાય છે. બહુ મોટી ભૂલ એ છે કે આપણે વિચારીએ છીએ કે હવે મારી ઉંમર નથી રમવાની. રમત કોઈ પણ ઉંમરે રમી શકાય. એવું નહી કે નાના હોય તો જ. પછી વોકિંગ હોય ચાલુ યોગા એ ગમે તેવી કસરત હોય ચેસ હોય રમતો આપણને હંમેશા યુવાન રાખવાવામાં મદદ કરે છે. કારણ કે તે શરીર અને મન બંનેને સક્રિય રાખે છે રમત રમવામાં કોઈ વય મર્યાદા હોતી નથી. રમત રમી એટલે પોતાની જાતને એક ગિફ્ટ આપતી. તમારે કોઈ મોટા ખેલાડી નહી બનવું ખેલાડી બનવાની જરૂર નથી. બસ દિવસના વીસ આપણી પસંદગી ને કોઈ પણ શારીરિક પ્રવૃતિ માટે ફાળએ જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. હા તો મિત્ર તમે થોડું સમજાવવા માંગશો?
હા મિત્ર તમે ખુબ સરસ વાત કરી. રમત વ્યક્તિને માત્ર તંદુરસ્ત જ નથી બનાવતી. પરંતુ તેને શિસ્તબદ્ધ આત્મવિશ્વાસી મહેનતું અને જવાબદાર નાગરિક પણ બનાવે છે. રમત દ્વારા વ્યક્તિ જીત અને હાર બંનેનો સ્વીકારવાનું શીખે છે. ખેલાડી હંમેશા પડકારોનો સામનો કરવાની હિંમત રાખે છે. અને સતત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરે છે. રમત એટલે એવી શારીરિક અથવા માનસિક પ્રવૃતિ કે જેમાં નિયમોનું પાલન કરીને, આનંદ સાથે ભાગ લેવામાં આવે છે. કેટલીક રમતો વ્યક્તિગત હોય છે. જયારે કેટલીક ટીમ સાથે રમવામાં આવે છે. ક્રિકેટ, ફુટબોલ, હોકી, કબડ્ડી વોલીબોડ, બેડમિન્ટન, ટેનિસ, ચેસ એથ્લેટિક્સ વગેરે લોકપ્રિય રમતો વર્તુમાનની છે પ્રાચીન ભારત થીજ રમમત ગમતને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. ગુરુકુલોમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ધનુરવિધ્યા, ઘોડેસવારી, કુસ્તી અને વિવિધ શારીરિક કસરત તો શીખાવામાં આવતી હતી, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથોમાં પણ શારીરિક શક્તિ અને રમત ગમત નું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. રમત શરીરને તંદુરસ્ત અને શક્તિશાળી બનાવે છે. નિયમિત રમત રમવાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે. હૃદય સારી રીતે કાર્ય કરે છે, ફેફસાની કાર્યક્ષમતા વધે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. શરીર માં સ્ફૂર્તિ અને ઉર્જા રહે છે. થૂડતા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગોથી બચી શકાય છે. શરીરની લવચિકતા અને સંતુલન પણ વધે છે. આથી રમત સ્સ્વથ જીવનનો આધાર સ્તંભ ઓળખાય છે. આજના યુગમાં માનસિક તણાવ સામાન્ય બની ગયો છે. રમત ગમત તણાવ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. રમત રમવાથી મન પ્રસન્ન રહે છે, આત્મવિશ્વાસ વધે છે. એકાગ્રતા વિક સે છે, નિર્ણય લેવાની ક્ષમતા વધે છે, ધીરજ અને સહનશક તી વધે છે, સકારાત્મક વિચારધારા વિકસે છે. વિદ્યાર્થી જીવનમાં રમત નો વિશેષ સ્થાન છે. માત્ર પુસ્તકનું ગાન પૂરતું નથી. રમત જીવન, જીવન જીવવાની કળા પણ શીખવે છે. વિદ્યાર્થીઓને રમત થી ઘણા બધા લાભો થાય છે. અભ્યાસમાં એકાગ્રતા વધે છે, યાદ શક્તિ મજબૂત બને છે. સમય નું આયોજન શીખે છે, આત્મવિશ્વાસ વધે છે. નેતૃત્વના ગુણો વિકસે છે, પરીક્ષા ના તણાવ ઘટાડો થાય છે. વગેરે ગુણો વિદાર્થી આપણે શીખી શકીએ છીએ. રમત દ્વારા, દરેક રમત નિયમો પર આધારિત હોય છે. ખેલાડી સમયસર મેદાને પહંચે છે. નિયમોનું પાલન કરે છે, અને કોચની સૂચનાઓનું અનુસરણ કરે છે. આથી જીવનમાં શિસ્ત સમય પા પાલન અને જવાબદારી જેવા ગુણોનો વિકાસ થાય છે. ક્રિકેટ, ફુટબોલ વગેરે જેવી રમતોમાં ખેલાડીઓને સહકાર એકતા અને પરસ્પર વિશ્વાસ નું મહત્વ સમજાવે છે દરેક ખેલાડી પોતાની સાથે સમગ્ર ટીમના હિત માટે કાર્ય કરવાનું શીખે છે. રમત વિદ્યાર્થીઓને અને અન્ય ખેલાડીઓને ને પણ ઘણા બધા ગુણો વિકસાવે છે જેમ કે પ્રામાણિકતા સહનશીલતા નમ્રતા રમતિયાળ ભાવના અને શી મહેનત અને જવાબદારી રમત રમનાર વ્યક્તિમાં એક આદર્શ નો ભાવ હોય છે કે તેઓ સ સાચે રીતે રમે છે અને કોઈ પણ ખોટું કર્યા વગર પોતાનું કાર્ય કરે છે રમત જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે છે પરિવાર અને મિત્રો સાથે રમવામાં સંબંધો મજબૂત બને છે રમત માનસિક થાક દૂર કરે છે અને નવી ઉર્જા આપે છે વિશ્વ આરોગ્ય નિશત ઉપર દરરોજ નિયમિત કસરત અને રમતની ભલામણ કરે છે રમત દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે શરીર નુ વજન સંતુલિત રહે છે ઊંઘ સારી આવે છે શરીર સક્રિય બને છે લાંબો અને સ્વસ્થ જીવન મળે છે ઘણા બધા ખેલાડીઓ વર્તમાન સમયમાં રોબોટમાં એક ઉત્તમ કારકિર્દી મેળવી રખે છે ખેલાડીઓ દેશ અને દુનિયામાં નામના મેળવે છે રમટ ક્ષેત્રમાં નીચે મુજબની કારકિર્દી ઓ નીચે જણાવેલી કારકિર્ ખૂબ જરૂરી છે. ખેલાડી કોચ ફિટનેસ ટ્રેનર. ડોક્ટર વગેરે, રમત અને દેશનું ગૌરવ એ પણ ખૂબ મહત્વનું છે. જયારે ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક એશિયન ગેમ વગેરેમાં ગોલ્ડ મેડલ ને એવું જીતે છે. ત્યારે સમગ્ર દેશ તેમના પર ગર્વ અનુભવે છે. ક્રિકેટ અને ફૂટબોલ એ વર્તમાનની સૌથી વધુ રમતી રમત છે. મિત્રો તમે કશું જણાવશો?
જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક નિષ્ફળ તો થાય જ છે. આખી દુનિયામાં ઘણા બધા ઘણા બધા ને દરેક વ્યક્તિ એવા હોય છે જે ક્યારેક ને ક્યારેક નિ થતા જાય છે. પણ જો તે રમતના મેદાન પર રમવા જાય, અને ઘણી વાર હાર જોવે જોવે છે. તો તેને હાર પચાવતા આવડી જાય છે રમત આપણને શીખવે છે, કે હાર એ દુનિયાનો નથી પણ સુધારો કરવાની એક તક છે, જો વ્યક્તિ રમત રમવા જાય અને હારે તો તે તેનામાં ચેન્જ લાવે છે. અને તે વધુ મહેનત કરે છે. જે જીવન માટે ખૂબ જ જરૂરી છે તેને જીવનમાં જીવનની મુશ્કેલીઓ સામે લડવામાં પણ આ વધુ મક્કમ હોય છે, તેથી રમતો એ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો મિત્ર હવે વિરામ લઈશું.
હા મિત્ર.
હ